નમસ્કાર નમસ્કાર બડિયા બડિયા તમે કેમ છો?
તમે કેમ છો? ભાઈ તમારે ત્યાં શું ચાલે છે?
કઈ નહી જો એમ જ ચાલતું છે વરસાદ નથી. થી વરસાદનો વેટ છે તમારે ત્યાં વરસાદ કેવું છે?
બસ અહિયાં બી અમે વરસાદ માટે ઉભી રહ્યા છે પણ હમણાં સુધી કઈ એનું કઈ અ એવું કઈ મુશળધાર વરસાદ ન કઈ આવાનું કઈ ઠિકાણું લાગતું નથી મને
હમ એજ બધું બહ સુખાઈ ગયેલું છે માર્કેટ બહુ એમ ધીમું થઈ ગયું એમ વરસાદ નથી છે.
અહિયાં બી બહુ સુખાઈ ગયેલું છે પણ વરસાદ માટે આપડે કેટલીક જ રાહ જોઈએ એ સમજમાં નથી આવતુ
શું લાવ્યા આજે ટોપિક શું લાવ્યા?
આજે તો હું તમારી સાથે વાત કરશું પ્રિય તહેવાર વિશે વાત કરીશું આજે
કયા તહેવાર? ઓકે તહેવાર ઉપર વાત કરી શકે આપણેે એમાં કઈ શું નથી.
બરોબર બરોબર તો તમને કેવો જો માને તો છેને, આ અહીં ગુજરાતમાં રહ્યો ને તો મને શું છે, કે આ ઉત્તરાયણનો તહેવાર બહુ ભાવે
ઉત્તરાયણ હા એ તો આપડે વરસા ગુજરાતમાં તો બહુ ચાલે ઉત્તરાયણ એટલે મકરસંક્રાંતિ કે એને
હા.
મકરસક્રાંતિ એટલે બહુ એટલે તમે કહો ત્યાં બધા કરતા વધારે મકર સંક્રાંત ગુજરાતમાં જ બધા લોકો ઉત્સવ થી એમ મનાવ્યા
હમ બરોબર કીધા કેમ કે જે મકરસક્રાંતિ હ બરોબર કેમ કે જે મકરસક્રાંતિ છે એ ગુજરાતનો એક એવો પ્રિય તહેવાર છે જે ઘણા બધા ગુજરાતી લોકોને ખૂબ જ ભાવી રહ્યો છે. તમને લાગે છે, કે જે આજની જીવનમાં જે આ તહેવારો જે મનાવી રહ્યા છે, આજે આપણે એકવીસમી સદીના જે તહેવારો મનાવી રહ્યા છીએ. એ એટલા ધૂમધામથી ઉજવી રહ્યા છે કે એનો કઈ હિસાબ નથી.
એ તો છે. બાકી ગુજરાતમાં તો એવું છે કે ગુજરાત એવું શહેર છે તમે જે જો તો ગુજરાત માં એવું નથી કે મકરસંક્રાતિ જ બનાવે લોકો જે દરેક તહેવાર જે આપડે ઈન્ડિયામાં છે હોલી લઈ લો દિવાળી લઈ લો ગણપતા ની ચતુર્થી નવરાત્રી એટલે બધું તહેવાર એટલે આટલો તો બહ જોશો જ આ એવો બનાવે કે પૂછો ના બહ ખુબ મહોત્સવ બનાવ્યા એટલે પબ્લિક-
હું તમારી વાત સાથે જ છું. કેમ કે જે છે જે તહેવાર માટે હું કે એ દી અ ગુ એ સવારે ઉતરાયણને સવાર એટલો ઉત્સાહપૂર્વ હોય છે કે જેવ આપણેે જે હું સવારે ઉઠું ને સૌથી પેલા હું જલેબી ફાફડા ખાવા માંગુ છુ. જલેબી ફાફડા ખાવા પછી હું સવારે ઉઠીને મારી જે પતંગો છે એને કંડલ બાંધીને હું એનું રાહ જોઉં છું કે કોઈક આવે કોઈ પતંગ કાપવાનુ ને આમ જોરથી ચીલવાનું ચિલ્લાવાનો ખુબ જ આનંદ આવે છે.
એ તો છે કેમ કે આજના ટાઈમ પર આજના ટાઈમ પર એટલા બધા એમ મેં બી ગુજરાતમાં રહો તો મને ખબર જ છે. એટલે બધાં જગ્યાએ એટલું નથી એનું ઉત્તરાયણનો હમણાં બહુ ડીમ થઈ ગયું પણ ગુજરાતમાં એવું છે કે બહુ લોકો મનાવે આજના ટાઈમ પર ભી પહેલાના ટાઈમ પર એટલું હતું. આજના ટાઈમ પર તો બહુ એ થઈ ગયો ઉત્તરાયણ એટલે પણ તો બી ઉત તો આપડે ગુજરાતમાં તો બોવ પબલ એટલે લોકો બહુ મનાવે એમ.
હા તમને તો ખબર જ હશે કે ઉત્તરાયણ કેટલો પ્રિય છે આજના ટાઈમ ઉપર.
હા એ તો બહુ બહુ એટલે ઉત્તરા એટલે બધા જગ્યા તો નથી પણ આપડે ગુજરાતમાં તો બહુ છે.
બહુ એકદમ સોડા અને વાત તમે સાચી કીધી.
એમ એ પછી ગુજરાતમાં ગણેશામડા જે રીસેન્ટમાં આપતું છે નવું આપણા ગણેશ ચતુર્થી. તે બી લોકો બહુ ધૂમધામસે બનાવે. લોકો લોકોને એમ જ લાગે કે મુંબ મુંબઈમાં જ એવું છે. પણ મુંબઈ કરતાં વધારે તમે જોવો તો આપણેે એ ઉતર ગુજરાતમાં બહુ હારી રીતે લોકો બનાવે.
નહીં નહીં એ તો એકદમ સાચી વાત કીધી. કેમ કે જે ગુજરાતનું શહેર છે ને એ પ્રિય શહેરોમાંથી એક જ શહેર છે જેની કોઈ કલ્પના નથી. પણ તમને ખબર જ હશે કે આ શહેરમાં એટલું મહત્વપૂર્ણ સૂચના કેવી રીતે આવી રહ્યો છે. ને પ્રિય તહેવાર કેમ મનાવી રહ્યા છીએ આજે આપડે?
હા એ તો છે જેમ કે ગુજરાત એટલે બનાવે ને હારું વિ છે મને તો બહુ હારું લાગે ગણેશચતુર્થી. તમને હું વિષય છે ગણેશ ચતુર્થી પર? તમે આ ગણેશચતુર્થી પર હું કરવા માંગો?
એ ને બરોબર કીધું કેમ કે ખુબ જ એટલે પ્રિય તહેવાર મારું તો ઉત્તરાયણ જ એક તહેવાર છે. તમે કયો તમને કયો તહેવાર ભાવે?
મારું તો એજ મેં કીધું ને તમને કે ગણેશચતુર્થી બહુ હારું છે ને મેં તો ગણેશચતુર્થી હજુ એટલે વેઇટ કરતો છું ક્યારે આવે, ક્યારે આવે એમ કરીને ને બહુ હારું તહેવાર.
ગણેશચતુર્થી?
હા મારું તો ગણેશચતુર્થી એટલે બધા તહેવાર ગણેશચતુર્થી થી લઈને નવરાત્રી બધું તહેવાર એટલે આપડે તો બહુ હારું રીતે બનાવીએ. કે આપણને બધું હારું લાગે એમ.
હમ બરોબર બરોબર. કેમ કે છે ને આજની સમય પર છે ને તહેવારોનું એટલું માન બળી ગયું, વધી ગયું છે ને કે એનું કંઈક આપણે હિસાબ કરી શકતા નથી.
હહ એ તો છે.
હમ તમને ખબર જ હશે કે જે આપણને જે આજની કાલોમાં જે તહેવારો મનાવી રહ્યા છે આ ગુજરાત જ નહીં આખા ભારતને હિન્દુસ્તાનમાં એટલો ધૂમધામથી મનાવી રહ્યા છે કે તમને હું શબ્દોમાં નથી બયા કરી શકતો.
હા એતો છે. કેમ કે ગુજરાતમાં આપણું જે ફેમસ બધા બધા કરતા ફેમસ આપણે એક જ થે તમને ખબર જ હશે આપણો નવરાત્રિ. કેટલું ફેમસ છે. આપણે નવ દિવસમાં ગરબા માટે આપણા ત્યાં તો આટલું આટલા તો ક્લાસીસ બધા એમ કેમ કે બહુ લોકો તો એટલો પ્રિય એમ એ છે ને રેડી કે નવરાત્રી આવે લોકને નવ દિવસ ગરબા રમવાનું મળે. લોકો એમ બહુ ખુશ રહે એમ નવ દિવસ, દસ દિવસ. બલે થી બે બે વાગે જાય, ત્રણ વાગે જાય એ લોકોને એવું કઈ ઇસ્યુ નથી ને હવારે જોબ કરવાનું છે તો બી લોક તો કરે એમ.
નઈ નઈ એકદમ સાચી વાત કીધી તમે એવું છે કે જે મને મને બી નવરાત્રી એક તો ભાવે છે પણ એમાં નવરાત્રીમાં શું રઈ કે નવ દિવસ સુધી આપડે જે દુર્ગામાં હોય એમની પૂજા કરીએ ને એમની એમના ચોકમાં જો આપડે ગરબા રમીએ તો ખુબ જ આનંદ આવે એ ગરબા રમવાનું.
હન, એ તો છે અને આપડે આપડને એવી ખબર જ છે આપડે ગ ગ નવરાત્રીમાં રમવાનું ને પછી બધુ હારી રીતે ગરબા અને પછી બોઉ વિસરન કરે કોઈ કોઈ માતા મા તાલિ માતાજીના અને પછી બો એમ બો પછી આપડે તે દશેરા મનાવે, બોઉ એમ.
હમ્મ, એમ તો ગુજરાતમાં તો બધા જ તહેવારોને એટલું એ છે.
એ તો છે કેમ કે ગુજરાત એક જ એવું લાગે ગુજરાતને મુંબઈ એટલો ત્યાં એટલો એ સહેજ છે કે તમે કોઈ બી તહેવાર એટલે બઉ હારી રીતે બનાવી શકો એમ.
અહિયાં જે છે જે તહેવારો માટે તો તહેવારો માટે જો લોકોનું પ્રેમ છે, લોકો સવાર સવારે સવારે ઉઠીને જે આવું બધું એટલે ઈન્વોલ્વ રઈ છે એનો તો કઈ હિસાબ જ નથી. તમે
એ તો છે, એ તો છે, તો છે લોકો બઉ રેડી રે એમ ઈયા એટલે તમે કયોને ત્રણ-ત્રણ મહિના ચાર-ચાર મહિના પહેલાથી એમ એ લોકો રે કે ભઈ આજે આપડે એ કરવાનું ને આજે ની એટલે તહેવારે જે મારા બિલ્ડિંગ વારા જે ગણ-ગણેશ ચતુર્થીમાં મૂર્તિ માટે ગયા અને બધું એમ બુકિંગ કરવા માટે કેમ કે
લો એટલો ઉત્સાહ રહેશેને લોકોમાં ગણેશ ચતુર્થીનું કે એ એટલો મોટી રીતે આપડે સાબિત કરી શકીએ છીએ.
ના, કે મો સાઈ ફેસ્ટિવલ છે ને બઉ હારુ ફેસ્ટિવલ છે કોઈ કોઈને બી જે પેલા મે બી એવું એટલો ઈન્ટરસ્ટેડ નથી પતી બે વર્ષ પછી આપડો જે મંડલ છે, બે વર્ષથી એ લોક હાથે જોઈન કરુને પછી ખબર પડ્યું કે કેટલું સ ઉત્સાહિત તહેવાર છે ને કેટલું હારું તહેવાર છે. એ તમને દસ દિવસ એવું લાગે, સાત દિવસ, નવ દિવસ એવું લાગે કે પૂછોના. યા પછી તમને વર્ષ સુધી રોકાવા પડે પણ કઈની ઈશ્યુ નથી, પણ આપડ હારું લાગે.
પણ હું તમારી સાથે જ છું ભઈ આ કેમ કે આ જે છે, તહેવારો ઉજવાણી જે ઈચ્છા હોય કે જે મનગમતો આનંદ હોય એ ખાલી મિત્રો સાથે જ આવે છે એ તો તમને બી ખબર જ હશે?
હા, એ તો છે. તમારી વાત સાચી જ છે. તમે જે કીધું બધા તહેવારમાં, એક જ તહેવારમાં ની બધા તહેવારમાં મિ ત્ર હાતુ જ. મિત્ર મિત્ર લોકો હોય તો જ હારું લાગે એમ ની હારું લાગે બાકી કોઈ તહેવાર
બરોબર કેમ કે જે છે તહેવારોનું મહત્વ જ એવુ છે ને. કે આપણે જે ભેગા થઈને જે આપડને જે તહેવાર માટે જે હા, જેવું નાના બાળકોની સાથે જે ઉજ એન્જોયમેન્ટ કરે છે તે જ આ આજના ટાઈમ પર બઉ જરૂરી
એ તો છે ભાઈ તમારી બી વાતી છે. આજના ટાઈમ પર પહેલાના પણ તો છોકરા લોકો ોમેન્ટ નાધાજ ના પણ કેટલા છોકરાઓ નાના નાના છોકરાઓ બી એમાં ઈન્વોલ્વ છે. તહેવારોમાં બધ કેમ કે એવું વાતાવરણ થઈ ગયું છે લોકોમાં
લોકોનું જે છે હા લોકોની વચ્ચે ને આજની નઈ નહી આજના ટાઈમ ઉપ લોકોની વચ્ચે શું પ્રેમ વધારે વધી ગયો છે.
હા, એ જ.
તો એની માટે જ આપડે જે છે એ, હુ કેવ છો?
જે બી છે એ તો હારું જ છે ને હારું જ છે કે ભઈ થવા જોએ.
હા, એ એટલે જ એ જ એક છે જે આપણને નડી રહ્યા છે, બાકી તો કઈની તહેવારો તો અહીંયા ગુજરાતમાં બઉ જ એટલે ધૂમધામથી મનાવી રે છે.
ગુજરાત તો બઉ એટલે ગુજરાત માં એટલે આપડે સુરત શહેર તમે જાઓ અમદાવાદ સુરત શહેર તો તમે તો કેહેશો કે ભાઈ આ હું છે તહેવાર બનાવે ખ્યાલો કે એટલે એવું બનાવેવું બનાવે પ્રિયા
હમ્મ. નહી નહી બરોબર કેવય છે કેમકે જે છે તહેવારો જે ઈચ્છા હોય છે એ ખૂબ જ જરૂરી છે આ
છે.
ન નઈ બરોબર કવ છું બીજું કઈ આપડે કઈ લવા વિશે. પર વાત કરીશું ત્યાર સુધી આપણે રજા લઈએ ને કઈક તમારી સાથે આવી
હા રજા લઈએ ને કેમ કે આ ટોપિક પર તો વાત કરવાવામાં બહ સારું લાગ્યુંને ખુબ આનંદ આવ્યું. કેમ કે ટોપિક એટલું સારું હતું તો હ વિષ વાત કરવામાં આવી બહુ સારું લાગે એમ.
હ.
તમને કેવું લાગ્યું આ ટોપિક વિષયવો વાત કરવામાં.
નહીં નહીં ખૂબ જ આનંદ આવ્યો મે હું શબ્દોમાં તમારી સાથે ગયા કરી શકતો નથી. એક એક મિનિટ મારો એટલો કિંમતી થઈ ગયો હતો પણ હમ્મ શું કેવું તમને?
ક કહેવામાં તો નહી જો પણ સારું લાગ્યું તમારા હા વાત ના બીજા ટોપિક પર કરવાનો તમારા સાથે વાત કરવા ખબ